શુંખજ
ક નહી
મજામાં બસ બેઠી છે ઉપર.
ઉપર તબે
ના બેે રૂમમાં ઉપર.
ઓહ સરસ સરસ હું બસ સુવાની તૈયારી કરી રહી છું. કંટાક આવે છે. બસ સારા છે યાર આજે. બઉ જ કવાય ને હેપ્ટિક ડે હતું.
ખરેખર હ થા બહુ લાગે છે મને એક તો પાછું તારે કોલેજ જવાનું છે.
એજ તો અને પાછું ટ્રાવેલિંગ કરવાનુંને તમારે પાછું
હા એજ તો મળે ને કાકાને હું હું ઈછ છ મારે કાકાને તો જે ઉડે ને હું છે ને કે હું ચલવી ના લઉં અને મારે કેવો હું બોલ દઉ બધા બોલવી ના હકે.
અચ્છા
એટલે એમ કે એ સારા આમલી આવે એ કે હા ઇકો માલા
અચ્છા અચ્છા.
એટલે કાકા કેવું કરે લેટ આવે અને પછી રોંગ ફાસ્ટ ચાલવે
હમ્મ.
એટલે પછી હું તો છે ને બહુ અખરાઉ. સવાર સવારમાં પછી માર તો મોડું જાય.
સાચી વાત છે. પણ લાગે આપડું જીણું જો ખમનઈ
અરે હાં અમને વચ્ચે તો એક કૂતરાને મારી દેવાના હતા. બચી ગયું કુતરું આમુ. આમ આપડે એવું કહીએ ને કે મોત કો છુકે વાપસ ગયા વેસા સીન થા.
બાપરે.
હું તો બહુ વકરો હ તો કાકા પર તો મારા કાકા એટલે અમાર કેવું છે એક મેન કાકા છે અને એમની અંદર બધી બહુ બધી ગાડીઓ છે અલગ અલગ એરિયાની.
અચ્છા.
એટલે કેવું કરે એક જે ફિક્સ કાકા છે આમ આમ ચેન્જ થતા હોય દરરોજ કાકા પણ અમુક એક ફિક્સ છે ને જે મોસ્ટલી એ ગાતા હોય તોમ માં રા જે મેન કાકા છે ને એમને તો મને કઈ જ રાખ્યું છે કે જો તમને આમ સ્પીડમાંજ ચલને કે તમને ઓવડા જવાબ આલે ને તો કે એક લાફો મારી દેજો કે.
બાપરેે.
અને એમને તો ખબર છે હું તો મારી દઉં. મન મને તો એવું છ છે હું હું હુંજ છે ને એ મેં કાકાને ફોન કરીને કમ્પ્લેન કરો ને તો મને એવું જ કે તમે પેલા એને લફો મારો કે
પણ લા કે રા. હમણાં ધરતીનો ફોન હતો કેતા તા કે તમારી જોડે પતિ જાય તો કે જિયાબેનને કજો મને કોલ કરે તો મેં તેવું કીધું છે કે જિયાબેન તો પછી કાજલને ફોન કરવાના છે શાંતિથી.
તમે કઈ એવું કહ્યું બાપા મારે હોઈ જવું છે. હું નહી કરવાનું.
બસ તો હોઈ જજોને.
પછી છે ને હું હુઈ જઈશ. મેન્ટલ મારું મગજ થેકાને નથી. આજે બસ આજે બસ મારો દિવસ કેમનો પતી ગયો છે મેં પરાને કાઢ્યું છે. એવું છે. ઉગતો છે?
બરાબર.
એટલે આજે હું મને બહુ જ થાક લાગ્યો છે ખબર ને કઈ કામ નહીં કરે કશું નહીં કરે એટ મને થાક લાગે છે. એટલે મારે સૂઈ જવું છે પણ આ તો તમે કહો છો તમારા કોલ પતેને મન તો કઈ એવું હતું જ નહી મને તો ટાસ્ક ટાસ્ક અધુરો રહી જતો ને તો મને કસ સો પ્રોબ્લેમ નતો. પણ આ તો મકું ચાલ દસ વાગ્યા સુધી જેટલા થાય એટલા કરી દઈએ.
હા એ આપડું કામ હોય એ પાછ બતાઈ દેવું પડે ને તો મારા કામની વચ્ચે હું કંટાળે એટલે તમને ફોન કરું પૂછી જઉ શું કરું છું બાકી કામ કરતા કરતા કંટાળ્યું હવે હવે જોઉ છું કાલનું કેમનું થાય છે સેટિંગ.
બરાબર છે ના એટલે મારે કેવું થયું જો આમ તો મારે થઈ જાય કેવું મારે કોલેજ જવાની ને અમારે આખો દિવસ કોલેજ હોય. કા તો સાંજે મેર પડે સોરી કા તો સવારે મે પડે કા તો મે પડે સાંજે હું વહેલી સુઈ જાઉ છું. મને નાનપણ થી આદત છે વેલી સુવાની. હું નાની હતી ને આઠ વાગે સુઈ જતી હતી બોલો.
હા.
અરે મારા પપ્પા એ મને પહેલેથી એવી ટેવ જ પાડી છે મને વહેલી ઉઠાડે ને મને વહેલી સુવાળ દે. એટલે કેવું મને કે છે.
મને તો અત્યારે વેકેશનમાં જે ખરાબ આદત પડી છે મોડુ ઉઠવાનું અત્યારે નહી સ્કૂલ ચાલુ થશે ને પછી અઘરું પડશે.
હમ તમે કે એમથી જબ કરો છો.
દોઢ દોઢ વર્ષ થવુ હશે.
ઓ હા એટલે હજુ તો નવા નવા મેડમો ફિસ્કટ એમને
એટલે ટ્યુશનમાં તો મારા બે વરસ થઈ ગયા પણ સ્કૂલમાં એક એક વરસ જેવું.
ના સ્કૂલ ની જ વાત કરું છું કેવા છોકરાઓ ભૂટકાય છે.
બહુ ખરાબ છે આ તો ને છોકરાઓને એટલે એવું નથી હોતું કે છોકરાઓ ખરાબ હોય છે પણ એ જે વાતાવરણમાં રહે છે ને એ બહ ખરાબ હોય છે.
ના ના ના આજકાલ જેવી છેલા જે વસ્તુ આપડે દસ જો સાંભળો જે વસ્તુ દસમા બારમા એ વસ્તુ અત્યારના છોકરાઓ ચોથા પાંચમા ધરણ ના કરે છે.
એટલે એવું બની શકે કે એ લોકોને છે ને જે પેરેન્ટિંગ છે એમાં ક્યાંક ને ક્યાંક થોડીક ખામી છે અને એ લોકોનો જે ઉછેર જે વાતાવરણમાં થઈ રહ્યો છે ને ત્યાં થોડુંક આમ કે ને સાચવવા જેવું છે. બાકી તો એ લોકો આપણા કરતા સ્માર્ટ છે એનો આનંદ છે એ લોકો ઇન્ટેલિજન્ટ પણ એટલા છે એ લોકો એટલા બધા આગળ જઈ શકે એવા છે ને? એમ કેહેવા ને કે પોટેન્શિયલ છે જ. જો કોઈ એને સપોર્ટ કરે ને તો ઘણા જોયા છે સ્ટુડન્ટ કે એમને બધું જ આવડતું હોય. આપણા કરતા પણ એમના મોઢામાં આન્સર તૈયાર જ હોય ફક્ત ને ફક્ત ખાલી એને સપોર્ટ કરવાનો ખાલી એ આન્સરને મોઢામાંથી બહાર કઢવાનું હોય છે આપણેે? એ આવડી ગયો ને તો પત્યું તો બસ
આજકાલ ના આજકાલ ના છોકરાઓ એન્ટ્ર ઇન્ટરોવટ વધારે ભાઈ
હા
હવે કેવું હું તમે કેમ આવું ઇન્ટર્નશીપ જેવું કરો છો લાઈક તમારે તો જો ટ્યુશન એ કરાવ છો સ્કૂલ એ કરાવશો તો એ તમને કેમ આની જરુર પડી ઇન્ટર્નશિપ નહી કેતી અલ્લા ઇન્ટર્નશિપ નહી કેતી
અમુક હમ હમ
તમે કો પેલા ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો એટલે હું એમ પૂછું છું તો તમે આ કેમ કરો છો આ
જો સાચું કહું ને તો મેં મારા જીવનમાં જયારે હું બારમા હતી ને ત્યારે આપણે એ અમારી એક્ઝામ પ એઝામ પત્યા પછી ન જે વેકેશન પડ્યું ને ત્યારથી મેં મારી અર્નિંગ સ્ટાર્ટ કરી એ એ વખતે હું કરતી ત અગાર બારમ ભણી હતી સારી રીતે ભણી એટલે મને બારમાનું પાક કોલે છે. તો બાર વાર ના પેપરો તપાસતી હતી. બારવાના વેકેશનમાં બત્યા પછી અગ પેપરો તપાસી ચેકિંગ કર પછી કોલેજ ના ફસ્ટ યરમાં ત્યારે હું પ્રોપર બાર ધોરણ અને અગાર ધોરણ બધાના પેપર તપાસું પેપર બનાવું એવું એક એકેડેમીનુંું કામ લઈ લીધું હતું મેં તો મારી મહિનાની બેઠી આવક થઈ ગઈ હતી એ વખતે હું કોલેજ પણ ઓછી જતી હતી પેલું વર્ષ તો લગભગ હું કોલેજ ગયો જ નથી સમજો ને પછી બીજા વર્ષે થોડું મારું કામ એ બંધ થયું અને થોડું ફ્રીલાન્સિંગ અત્યારે જે ચાલે છે ને એ વખતે સારા સારા બહ સારા પ્રોજેક્ટ આવતા હતા તો હું એમાં પણ વર્ક કરતી હતી તો એમાં મારો મોટા ભાગનો ટાઈમ જતો રહેતો તો પછી એના બીજા વર્ષ અ બીજા સેમમાં એટલે કે ચોથા સેમમાં અ થોડું નાનુ સ્ટાર્ટઅપ કર્યું ચાલુ કે એક એનજીઓ છે ત્યાંનો અમને કોન્ટ્રાક્ટ મળ્યો હતો મારા મમ્મીને નાસ્તાનો તો પછી આખો દિવસ એમાં જ કામને બધું દોડા દોડ ચાલુ રહી તો એ આખું છ મહિના એ કર્યું પણ પછી કેવું થાય કે ત્રીજા વર્ષથી મને જોબ મળવાની હતી આ ટ્યુશન વાળી એટલે પછી એ મૂકી દીધું કે હવે બે બાજુ તો હું પહોંચી ના મળું કે ના મમ્મી એકલા હાથે પહોંચી વળે તો ત્રીજા વર્ષે જયારે મેં ટ્યુશનમાં જોઈન થઈ એઝ અ ટ્યુટર તો પછી આ બંધ કરી દીધું. એન્જીઓ વાળું અને પછી ત્યાં ચાલુ કરીને સાત સાથે મારું એકેડમીનું પણ ચાલુ થયું જે મેં છોડી દીધું હતું પેપરનું એ પણ ચાલુ થયું અને પેલું પણ ચાલુ થયુંને ત્રીજું વરસ જે મારું મેઈન વરસ હતું તો બધું ભેગું થયું અને ગમે તે એમ કરીને સારીતે મે ત્રીજું વરસ પાર પાડી દીધું અને જોબ તો કન્ટિન્યુઅસ ચાલુ જ હતી બેવ પછી મેં સ્ટાર્ટ કર્યું અ અહીં એકેડેમી જોઈન થઈ ગઈ ને તો મારી પાસે સવારનો ફ્રી ટાઈમ વચ્ચે મેં એક વરસ ડ્રોપ લીધો હતો સવારનો મારી પાસે ફ્રી ટાઈમ હોય હતો. તું ફ્રી ટાઈમમાં પછી નવરો બેઠે શું કરું. અ વિચાર હતો કે કા તો બહાર જતી રહીશ એમ પણ પછી કઈ સંજોગો ના સેટ થાય તો પછી એક વારસ ડ્રોપ જેવું થઇ ગયો. હા કદાચ એટલે પછી એ વખત હે હા શ્યોર.
અરે ના મેં આજે સવારમાં એક રીન જોઈતી. કે બે માણસને મળવા માટે એ પેલા કાયનાત એટલું બધું આમ ઈતફાક કરે છે ને અને જો એમાંથી એક બી ઇતફાક આમ સો ફલોપ ગયો કા તો એપ્લે ના ગયો તો એક બે માણસ ક્યારે મળી જ ના હકે કે. એટલે એમ કે બે માણસને મલાવા માટે એ આખી એક્રી હતી એનું નામ છે. રીલમાં મેં જોયું હતું કે બે એ માણસ ને મળવા માટે કાયનાત એટલા બધા ઇતફાક કરે છે. કે તમે આ કર્યું મે આ હું કોકના જોઈ થઈ તમે કોકના થ્રુ જોઈ થયા તમે તમે બીજે કઈ જોઈ ત્યાંથી તમે આમાં આવ્યા હું કઈક બીજે બીજું કઈક કરતી છ મને કઈક વિચાર આવ્યો હું પેલા ફ્રીલાન્સિંગ ન ના પાડતી હતી મને મારા ફ્રેન્ડે કહ્યું મેં તોય ના માન્યો અને પછી છેવટે મને કામ જોઈને ઇન્ટરેસ્ટ આવ્યો તો મેં જોડે લિંક માગી જોઈન થઈને અત્યારે આપડે આ પ્રોજેક્ટ પર વર્ક કરી રહ્યા છે આ બધા ઇન્સિડેન્ટ કોઈ ઇન્સિડેન્ટ નથી ઇન્સિડેન્ટ જ છે.
સાચી વાત છે.
જો આમાંથી કઈ બી ઊંધું.